બસ મઈ તમે ક્યો તમે કેમ છો.
બસ અમે પણ મજામાં છીએ તો શું કે નવીનમાં શું ચાલે છે તમારે ત્યાં
મારે ત્યાં તો. નવીનમાં કઈ છે નહી હમણાં બસ જો હેલ્થ ઉપર થોડી વાત લઈએ તો મને લાગે છે કે બેસ્ટ છે. હમણાં હમણાં ક્યારેક ક્યારેક એવું થતું હોય કે અ અજાણતા ખર્ચા ક્યારે આવીને ની રહી જાય ને એ ખબર જ ન પડે તમને એમ એવા ખર્ચા જે છે ને તમને બહુ મારી નાખે એમ. તમારું આખું બજેટ વિખાઈ જાય તો એના વિશે તમારું શું માનવું છે.
હા તમે કીધું એ વાત ને ધ્યાનમાં રાખીને એના ઉપર થોડીક ચર્ચા કરીએ તો પેલી તો વાત જ કે અત્યારનો છે ને બધાના ખોરાક ખોટા થઈ ગયા છે. અને બહારનું બધાનું જંક ફૂડ ખાવાનું વધી ગયું છે. નાનેથી લઈને મોટા સુધી નું કયો ને તો પણ ચાલે એમાં ઘરડા લોકો પણ આવી જાય. કે મને આજે પાઉભાજી ખાવાનું મન થયું છે. મને આજે ઢોસા ખાવાનું મન થયુ છે. તો બધાનુ જોઈ ને તો અત્યારે જીભ બધાની છે ને ભડાકા કે ને કે તડાકા હું કેવાય એવું ઈચ્છા થાય છે બધાને. તો એ એટલું નુકસાન કરે છે અને પૈસા ખર્ચીને પણ તમે તમારું શરીરની જે પ્રક્રિયા છે અંદરની કે તમારો જે અંદર બધું બોડીને નુ નુકસાન કરે. પૈસા ખર્ચીને પણ તમારે રોગ કેહેવાય કે બીમારી કેવાય તમારે લેવાની અને ઈ બીમારીને દૂર ભગાડવા પાછું આપણે ડોક્ટર પાસે જવાનું. અને ડોક્ટર પાસે જઈએ એટલે તો કઈ પૈસા ના તો કાઈક. થડા હોય જ નહી. ડાયરેક્ટ અત્યારે તો પાંચસો થીને જ શરૂઆત થાય. કે કેસ કાઢવાના પાંચસો રૂપિયા, જોવાના પાંચસો રૂપિયા, દવા તો કે હજાર પંદરસો. એટલે કેહેવાય ને કે ડોક્ટર પાસે જઈ ને એટલે કઈ પૈસા નું ફિક્સ હોતું જ નથી. ત્યાં તો પાંચસો રૂપિયા પણ સાવ સો પચાસસો બરાબર લાગે છે. એટલે આપડે એ જમવાવામાં છે ને ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. પેલાના જમાનામાં તો ક્યાં ડોક્ટરને એવું તો કઈ હતું જ નહિ વૈધને એવા હતા. અને ઈ પણ ઘરગથ્થુ આપને કેવાય ને કે. ચાર આપતા કે તમે આવી રીતે કે તમને લૂઝ મોશન થયું છે. તો કે શકે દાડમ ખાવ નને તમને તાવ આવ્યો છે તો ઈ લોકો પો પોતાની એ લોકો પાસે ઔષધિઓ હતી. કે અલગ અલગ પ્રકારે આપને. આપને અલગ અલગ પ્રકારણે આપને કે કે તમે આવી રીતે કરો એમ. અને અત્યારે તો જરી કઈક થયું હોય તો કે ચાલો ડોક્ટર પાસે. અને પેલાના લોકો બધું સાચું ખાવા વાળા સાચું ઘી ને સાચા રોટલા શાક અને એમાંય પાછું ચૂલા ઉપર બનેલો. એટલે ઓર મીઠું હોય. અને અત્યારે તો બહારનું ખાવાનું એટલું વધી ગયું છે ને ને એટલા જંક ફૂડ એટલા કોલ્ડ ડ્રિંક્સ ને એટલું બધું વધી ગયુ છે તો જે શરીર ઉપર ખુબ જ હાનિ પહોંચાડે છે તો હું તો મારા અંદાજ મુજબ મને જેટલી ખબર છે એટલું તમને વાત કરી શકું છું તો તમે મને જરીક કઈ એવું હોય તો તમે મને કાઈ સલાહ આપી શકો છો
અ હ હા એટલે તમે જે વાત કરી સાચી છે એટલે આમાં કેવું છે ખાવા પીવાનું જ મહત્વનું હોય છે ઘણી વાર લોકો એટલું ધ્યાન નથી દેતા પોતાની હેલ્થ ઉપર, આમ કે ને કે દવા ખાવા પીવાની હોય તો દવા ખાતા પીતા નથી ઘણી વાર એવું પણ બની શકે કે ભાઈ તમને ખબર છે તમને આ તકલીફ છે તમને આ પરેશાની છે છતાંય તમે એનું મતલબ કેહેવાય ને નિવાળો નથી લઈ આવતા, જેમ કે ઘણાને પગ દુખતા હોય તો પગ દુખે છે પણ બતાવવા જવું નથી. પછી એવું ખબર પડે કે ભાઈ મોટી કઈક તકલીફ છે અથવા મોટી કોઈ ઈન્જરી થઈ ગઈ છે જેમ કે હું મારો જ એક બનાવ તમને આમાં કેવા માંગુ છું કે અ બહુ સમય આઈ થિંક નહી પણ છ સાત મહિના જેવું કદાચ થશે મારા પગમાં મોછલકી એવી આવી ગઈ પણ મેં ધ્યાન ના દીધું મને એમ કે કશું છે નહી અને બાળક નાનું એટલે શું કે એની પાછળ ભાગા દોડીને ચ કરમાં હું ભૂલી ગઈ મારો દુખાવો કે ભાઈ શું છે એકચુલીમાં પછી તો બહુ સૂજન એટલી બધી પગમાં આવવા લાગી કે મને ટાઈમે તો ચાલવાનું મુશ્કેલ થઈ ગયું પગ આમ નીચે મૂકું ને ઈ ભેગું એમ થાય કે અરે બાપરે પ તૂટી ગયું કે શું થયું પછી તો ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર કેય કે ક્રેક થઈ ગઈ છે એક જગ્યા હાડ કુ નીકળી ગયું છે લિગામેન્ટ ની ઇન્જરી છે. લાઈક એટલું બધું ઓપરેશન સુધી વાત પહોંચી ગઈ ને કે મગજ કામ ના કરે સડનલી આવડો મોટો એમ કે ધડાકો થઈ ગયો એમ કે ભાઈ ઓ બાપરે આ શું છે એટલે આવી પરિસ્થિતિ થાય એટલે અત્યારના સમયમાં કેવું છે કે તમારે કંઈ પણ નાની મોટી તકલીફ થાય ને તો તમારે ડો ને બતાવવું જ પડે એમ પેલે તો તમે જેમ વાત કરીને એમ ઘરગથ્થુ ઈલાજ બધા હતા લોકોને બીજી પેઢી એ યાદ હતા પણ હવે સમય એવો છે ને કે કોઈને એવું અ જ્ઞાન નથી એમ જ્ઞાન ધીમે ધીમે કેને વિલુપ્ત થઈ ગયું છે ઈ જ્ઞાન જ હોય છે ને કે જે લોકોને બીજા લોકો સુધી પહોંચાડે છે અને તમારી જે આમ કઉને કે સંસ્કૃતિ જાળવી રાખતું હોય છે પણ અત્યારે લોકોને એવો તો કઈ ઇન્ટરેસ્ટ છે નહીં એટલે મને લાગે છે કે હવે ધીમે ધીમે આ બધું આપડા જે આયુર્વેદો છે આપડા જે બધા ચાર વેદ છે એમાં ન એક વેદ જે છે ને એ આખો આના ઉપર જ આધારિત વેદ છે આપડો કે ભાઈ એકચુલી માં અ આ શરીર ને કઈ તકલીફ હોય તો એના નિકાલ એના ઈલાજ બધું જ એની અંદર અ દર્શાવવામાં આવેલું છે
તમારી સાથે ક્યારેક એવું બનાવો કે જે નાની મોટી ઇન્જરી થય હોય તમને એને તમે કઈક ભૂલી ગયા હોય કેવું
હા તમે કહો છો એમ છે ને તમને જેમ પગમાં આટલું બધું થઈ ગયું તો પ્રેશન સુધી વાત પોહોંચી ગઈ હતી તો મારી સાથે છે ને એવું હાલ તા છે ને મને અ હાલતા હાલતા છે ને પગ મારો મચકોડાઈ જાય તો હું છે ને એમ કઉ મારા હસબન્ડ ને કે ચાલો આપડે પગ દેખાડી આવે. પણ કેવાય ને કે ડોક્ટરની દવા અને અહીંયા આપણેે પૈસા ધરીને એટલે ઘરે આવીને એક ભાગ પીવીને આપ આપે દવાનું એટલે મટી જાય ઓ લખીએ ને કે આપડી પાસે માંગણા હોય ને આપણે માગતાં હોય ને એને આપણે ચુકવી આઈએ ને તો મટી જાય પણ અમારે અહીં એવો વેદ હતો કે જે પગમાં તમારો મેડ ઉતારી દેય. અને એવી કેલ્શિયમની કે એવી ગોળી હોય ને ઈ તો બે ત્રણ દિવસ હુધી પીવાની. ની મેં તેલ એવું આપે કે એના મસાજ કરવાનું ને ટ્યુબ આપે ઈ લગાડવાની. તો ફેર પડી જાય. અને ઈ દાદા છે ને રામાપીર ભગવાનનો એમને હાથ હતો કેવાય ને પણ અત્યારે તો એવું કોઈ માન તા નથી પણ અમારે આ બાજુ માને છે મોટા સિટીમાં કોઈ એવું માને નહીં. તો ઈ દાદા તો હમણાં હમણાં ગુજરી ગયા છે બિચારા ભગવાન એમની આત્માને શાંતિ આપે. પણ અમારે અહીં એક ગામ છે પોરબંદર એમના એમાં ગામડું છે પાંડાવદર. તો ત્યાં છે ને ઈ દાદા છે ઈ દાદાને એવો હાથ છે ને ઈ તમારા બોડીમાં બધી વસ્તુના ટચાકા બોલાવી દીયે. અ એમાંય કયો ને તો નેળમાં પણ ઈ ટચાકા બોલાવી દીએ આપડે તો એવું વિ ચાર નતો નેળમાં ટચાકા બોલે એટલે તો ઈ દાદાને છે ને અ વિ દેશથી ને કોઈક ભાઈ આયવા હશે ને ઈ પોતે પાસપોર્ટ વિઝા કરાવી અને ઈ દાદા ને છ મહિના વિદેશ લઈ ગયા કે ઈલાજ માટે એમ પોતાના ઘરમાં કોક કો માણસ માટે. તો મારા હસબન્ડ આપડે અ ગેરેજ હોયને એમાં ગાડી સાફ કરવાની ગાડી ધોવાની ગોદી હોય ને એમાં મારા હસબન્ડ પડી ગયા તા. તો એમને આપણા પેટ નીચે કે પ છાતીના ભાગ નીચે જે પાસરા આવે ને એક આખા ક્રેક થઈ ગયા હતાં. તો દવાખાને દેખાડ ગયા તો મને તો હું તો ફોન કરું તો આપને કઈ સરખો જવાબ આપે નઈ. તો મેં ફોન કર્યોને તો એમના ભ ભાઈબંધે ઉઠાવ્યો કે ઈ બારે ગયા છે. એટલે મને ખબર પડી ગઈ કે ઈ ફોન નથી ઉપાડતા કે કાઈક પ્રોબ્લેમ થઈ ગયો છે ન કર ઈ એનો ફોન કોઈ દી કોઈને અડવા દે જ નહીં. એમાં એના ભાઈબંધને તો ઉપાડવા દે જ નઈ એમ. અને પછી ઘરે લઈને આયવા ત્યારે ખબર પયડી કે આટલું બધો પ્રોબ્લેમ થઈ ગયો છે. એ બેસી નો શકે, ઊભા નો થઈ શકે, હલી ન શકે, કાઈ એનાથી થાય જ નહીં એમ તો ત્યારે ને ત્યારે એના ભાઈબંધ દોસ્તાર છે એ એને દવાખાને લઈ ગયા. અને ફોટોઝ પડયાની એ બધું હતું કે તો ડોક્ટરે કીધું કે આમાં તમારે ઓપરેશન આવશે ને તમારે પહારા ક્રેક થઈ ગયા છે એમ. તો અ ત્યારે જ અમે આ પાંડાવદરનું અમને ખબર હતી. તો અમે ત્યાં ગયા ને તો ઈ દાદાએ બધું જોયું. ને કમરમાં ને એમ ટાચાકા બોલાયવા પગમાંને એમ. અને એને કીધું કે તમે આવેડીયા આવે છે ને એ આવેડીનો તમે એકદમ અ શું કેવાય ખાંડી એમાં મીઠું, હળદર સાથે એને ખાંડી એનો લેપ કરી અને એનો તમે પાટો વાળો એમ તટક દિવસમાં. તો એનાથીને મારા હસબન્ડને ઘણું સારું છે અને અત્યારે તો જાણે કાંઈ. છે જ નહી એવી રીતે પણ કેહેવાય ને કે. તમે માનો ને તો બધું તમારી સાથે સારું થઈ શકે પણ તમે માનો જ નહી કે આવું કરવાથી કાઈ થાય નહીં. તો કાઈ નો થાય અ તો કાઈ ફેર જ નો પડે એટલે હું તમને મારી વાત કરું ને તો મને પણ કમરનો ખૂબ દુખાવો હતો અને પ્રેગને તેના કારણે મારો પણ પેટનો ભાગ રહી ગયો હતો તો ઈ દાદાએ મને કીધું તું કે તમે બદામના પાંદડા આવે એને ગરમ કરી. અને તેલ વાળા કરી તમે રોજ રાત્રે સુતી વખતે પેટે બાંધો એમ. અને કમરમાં પણ ટચાકા બોલ બોલાવી દીધા હતા. તો એનાથી ઘણો ફેર છે એમ કે તમારી પેટની ગરમીની બધું નીકળી જાય. તો મારો અનુભવ તમને બધી વાત કરી તો તમે શું કો છો એના ઉપર.
હા તમારી વાત આમ તો સાચી છે અલગ અલગ આમ કેને શ્રદ્ધા એ જરૂરી છે દુવા જરૂરી. સામે દવા જરૂરી છે એટલે અત્યારના સમયમાં તો આ બધી વસ્તુ. તું જ જે છે મહવ. વની હોય છે અને બાકી તો મને લાગે છે કે તમે. જો થોડું કઈ ધ્યાન ચૂકી ગયા તો. અત્યારે એવી પરિસ્થિતિ છે ને કે નાના માંથી મોટું થતા વાર નથી લાગતી એમ. કેમ કે ઘણી આમાં કેવું હોય કે ઘણી વખત. પણ આઈડિયા જ નથી હોતો કે એકચુલી માં આપણી સાથે. મોટી ભયાનક કઈ તકલીફો છે એમ. આપણે ધ્યાન નથી દેતા અને પેલાના માણસો નો ખોરાક એવો હતો ને તો શું લોકો. ને સરખું થઈ જતું અત્યારે તો ખોરાક એટલો ભેળસેળ વાળો આવે. વાસી ખોરાક હોય પ્રિઝર્વેટિવ હોય એટલે ક્યાંક ને ક્યાંક શું તમે અ. હ તો ચાહવા છ તી આમ તો. તો મારા ખ્યાલથી તો હું માનું છું કે જરૂરી છે કે તમે સમયની સાથે. યોગ્ય સારવાર લો તો શું કે તમે ક્યાંક ને ક્યાંક અ માંદા હોય. તો સાજા થઈ શકો પછી બો રાહ જોુઓ ને તો પછી બની શકે કે કઈક. બીમારી જે હોય એ મોટું રૂપ લઈ લેએ એમ તો તમારું શું કેવું છે એમાં?
હા તમે કીધું એ વાતનુંું ધ્યાન રાખીશ અને જો મારી સાથે પણ એવું કઈ થશે. તો હું આ આયુર્વેદિકા દાદા છે જ. પણ જો એનાથી પણ ફેર ના પાડે તો ચોક્કસ ડોક્ટર પાસે જાઈશ. અને એનો પણ હું ઈલાજ કરાવીશ. અને જો પણ એવું કઈ પણ હોય તો હું પણ તમારી સલાહ લઈશ કે કોઈ એવા ડોક. તર હોય તો તમે મને. સજેસ્ટ કરી શકો કે ના તમે આમની પાસે જાઓ એ ડોક્ટર બહુ સારા છે. કે ઈલાજ સારો કરી શકે છે કે તમારા રોગ નો નિવાડો આવી શકે. છે કે તમને કઈ પણ થયું હોય તો. બાકી તમે કીધી વાત ઉપર ચર્ચા કરવાની પણ ખુબ મજા આવી. અને નવું જાણવા પણ મયુડુ કે શું ક્યારે પણ અન કહી. કા આવી જાય છે કે ક્યાંક. પડી ગયા હોય પણ આપડે ધારું ન હોય તો અણધાર્યું થઈ જાય એમ. તો બાકી તમારી સાથે વાત કરવાની ખુબ મજા આવી. અને ફરી પાછા મળશું આવા જ એક વિષય ઉપર તમારો ખુબ ખુબ આભાર.
બિલકુલ તમારો પણ ખુબ ખુબ આભાર ધન્યવાદ.